હલો
બોલો ની
હા બેન કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં એકદમ મજામાં ખૂબ ખૂબ આનંદમાં છે તમારો આનંદ છે ને
મારે પણ ખૂબ આનંદ છે હ એકદમ આનંદમાં છું
હા મારે છે ને હમણાં થોડા ટાઈમ પછી એક પ્રસંગ આવવાનો છે એટલે મેં તમને યાદ કર્યા કે ચાલો તમારી જોડે વાત કરું અને પ્રસંગની શું શું તૈયારી હોય એ આપણે એકા બીજા વાત કરી લઈએ તો થોડું ઘણું હું ભૂલી જતી હોઉં તો તમારી પાસેથી થોડી મને માહિતી મળે તો આપણેે સૌથી પહેલા લગ્ન હોય તો લગ્નમાં સૌથી પહેલા આપણે ઘરના બધા ફેમિલી પરિવાર બધા ભેગા બેસી અને કોને આમંત્રણ આપવું એના માટેનું લીશ કરતા હોઈએ છીએ સૌથી પેલું કુટુંબ ને લઈએ છીએ એટલે આપણા કુટુંબ ના જેટલા હોય એ બધાયનું લિસ્ટમાં નામ લખીએ પછી પિયર પક્ષ વાળા એટલે કે મોસાળ વાળા બધા મોસા રમાં મામા માસી અ એ બધા ન નામ બધા ન લિસ્ટ કરીએ પછી આપણા ફ્રેન્ડ સર્કલ નું જે હોય એનું લિસ્ટ કરીએ અને એના પછી આપણા આજુબાજુ સંબંધીઓ બધા ન લિસ્ટ કરીએ એટલે એક લિસ્ટ તૈયાર થાય એના આધારે આપણે કંકોતરી કેટલી છપ્પા આવી એનું કરીએ કંકોત્રી મા શું લખાણ કરવું છે, એનું બધું લખાણ આપણે તૈયાર કરીએ તો એના પછી લગ્ન નક્કી થાય કે આ તારીખે છે તો એ પ્રમાણે વાડી કે હોલ કે પાર્ટી પ્લોટ એનું બધું નક્કી કરીએ પછી મહારાજને બોલાવીને મહારાજની સાથે નક્કી કરીએ કે ક્યા દિવસે શું કરવું એ બધું વારાફતી વારાફતી લિસ્ટમાં લખતા જઈએ ને પછી છેલ્લે ફાઈનલ થઈ જાય પછી આપડ એમ થાય કે ના હવે બધી તૈયારી થઈ ગઈ છે લિસ્ટમાં પછી ધીમે ધીમે ધીમે વાડી હોલ કે પાર્ટી પ્લોટ જે કઈ રાખવાનું હોય એને તપાસ કરવા લાગીએ પછી એઈ રાખ્યા પછી ફાઈનલ થયા પછી બુક થયા પછી આપણને એમ થાય કે ના હવે બધું ફાઈનલ થઈ ગયું છે રસોઈ વાળાને રાખવાનું કેટરિંગમાં શું શું કોને કોને કેટરિંગ માટે બોલાવા એનું લિસ્ટ મા કરીએ કેટરિંગ વાળો બધો આવે હવે તો કેટરિંગ વાળા પોતાને જ્યાં જમણવાર ચાલતા હોય છે, ત્યાં એ લોકો બોલાવે છે આપણને ટેસ્ટ કરવા તો ઘણી જગ્યાએ આપડે ટેસ્ટ કરવા જઈએ એમાંથી આપણે નક્કી કરીએ કે ના ના આ કેટરિંગ વાળો સારો છે, બરાબર છે, બેન આ રીતે કરાય
સાવ સાચી વાત છે, અમે લોકોએ તો મારી દીકરી ના લગ્ન લીધા ને ત્યારે કેટલા કેટરિંગ ના અમે ટેસ્ટ કરવા ગયેલા અને ટેસ્ટ કરીયે જાત જાત નુ ટેસ્ટ કરીયે તમારું જમવાનું પતિ જતું જાણે અમારો ખોરાક બહુ ઓછો છે બંને જણ નો તો દરેક જુદી જુદી વસ્તુનો એ લોકો ટેસ્ટ કરાવે આપણને અને ગોતતા ગોતતા લગભગ આઠ થી દસ અમે કેટરર્સ ને અ ચકાસ્યા એમાંથી એક કેટર પસંદ આવ્યો અને શું અફલાતુન રસોઈ હતી એની આપણને અમારા લગ્ન ની બધ બી તૈયારી ખુબ સરસ હતી મારી દીકરીએ પોતાના ઉપર લીધું હતું એટલે ખસ્સો ખર્ચ કરેલો પણ વાડી ખુબ મોટી ડેકોરેશન ખુબ સરસ પણ એ બધાની ઉપર ઓલું કે ને હાથ મારી ગયો કે જીદ કરી ગયો એ જમણવાર હતો બધા એ બે મોઢે જમણવાર ના વખાણ કર્યા જમણ વાર તો લગ્ન નું હાર્દ છે, ઓલું કેવાય ને હ અ સેન્ટર કેવાય કે તમે જમણવાર સારામાં સારો હોય તો લગ્ન લોકો વર્ષો સુધી યાદ કરે અને
આપડણે જે હોલ બુક કર્યા પછી આપડે દીકરીની ખરીદી દીકરીના લગ્ન હોય તો ખરીદીમાં કેટ એટલું બધું ધ્યાન આપવું પડે
હા દીકરા ના લગ્ન હોય તોય પણ પછી વહુ નું તો લિમિટમાં આપડણે ખરીદવાનું હોય પણ દીકરીનું આખું આણું આપડણે તૈયાર કરતા હોઈએ છીએ આજકાલ તો જો કે છોકરાઓ એવું કેહે છે કે મને ચાર ડ્રેસ તો આપી દે ને બાકીના પૈસા મને તો આપી દે છે ધીમે ધીમે અત્યારે છોકરોને બહુ જાજો સામાન નથી ગમતો મારી દીકરી તો એવું કીધું મમ્મી તારે લગ્નમાં કેટલો ખર્ચો કરવાનો છે મે હું તો પાંચ લાખથી વધારે ન કરી શકું તો કે તું પાંચ લાખ મને એક બાજુ આપી દેજ લગ્ન ની બધી તૈયારીઓ હું મારી રીતે પતાવી દઈશ તો એને એના હસબન્ડે બધું લગ્ન ની પોતે જ જાતે તૈયારી કરીને એટલું સરસ આયોજન કરેલું કે આપણેે આમ બધા જ કેટલા લોકો આયવા તા મોઢામાં આગડા આપી નાખી ગયા તા અમારે લગ્ન માટે થોડું આઉટ ઓફ સ્ટેશન જવાનું હતું તો એની માટે ફ્લાઇટ ની ટિકિટ એ લોકોએ બુક કરાવી દીધી ડેસ્ટિનેશન મેરેજ કેવાય ને એવા મેરેજ થયેલા તો સગા સંબંધીઓ આજની તારીખે આ વાત ને સાત વર્ષ થયા છે પણ આજની તારીખે મળ્યો ત્યારે એક વાર તો લગ્ન યાદ કરે છે કે તમારી દીકરીને લગ્ન માં બહુ મજા આવીતી હો બેન તો અંદર થી આપણને હરખ થાય કે વા ભઈ વાહ સરસ એક એક જ લગ્ન કરવાના હતા તો સરસ રીતે થઈ ગયા અને છોકરી અને એના એનો હસબન્ડ જયારે આ બધું યાદ કરે એ લોકો લોકોને જિંદગીનું પહેલું ને છેલ્લું સંભાળણું ને એક જ વાર લગ્નનો પ્રસંગ આવતો હોય તો એ લોકોને કાયમી સંભાણા થઈ ગયા આ રીતના એટલે લગ્નમાં તમે બહુ વિચારીને થોડુંક પ્લાનિંગ પૂર્વક ચાલો ને તો લગ્ન ખરેખર ખર બહુ જ સરસ રીતે થાય ખર્ચો ધાર્યો હોય એને કરતા ઓછો થઈ શકે પ્લાનિંગ કર્યું હોય તો તમે પાંચ જગ્યાએ ફરીને વસ્તુ ખરીદો તો તમને ભાવમાં પણ કે એટલો બધો ફેર પડે શું કયો છો બેન સાચી વાત કે નહી
ના બહુ જ સાચી વાત છે ને એટલે જ મેં તમને ફોન કર્યો કે તમારી દીકરી નાના લગ્ન કર્યા છે. તો તમને એના અનુભવ હશે અનુભવની હિસાબે તમે મને બે વસ્તુઓની સલાહ આપી શકશો કે ના બેન તમે અહીં નહી અહીયાં જાાવ તો તમને વધારે સારું પડશે. અહીંથી સોનું લ્યો તો વધારે સારું પડશે અહીંથી તમે કાપડ લ્યો તો વધારે સારું લાગશે અહીંથી તમે સાડીઓ લયોઓ તો કદાચ સારું રહેશે એમ એટલે જ મેં ત મને તમે મને યાદ આવ્યા કે ના ના હો ભાઈ તમારી જોડે વાત કરું તો મને બે વસ્તુ જાણવાની મળશે અને હવે તો કેટલું લગ્નમાં કેટલી એન્ટ્રીઓ હોય છે. કેટલા બધા સૌથી પહેલા તો બધા જો આવે એની એન્ટ્રી જુદી હોય કન્યા હાર પેરાવા આવે ત્યારે એની એન ટ્રી જુદી હોય છે હવે તો એન્ટ્રી એટલી બધી થઈ ગઈ છે બેન કે વાત પૂછોમાં એમ પણ ખરેખર એન્ટ્રી એટલી જ સરસ છે હોય છે હમણાં તમારી જેવા એક કોઈ ના ત્યાં મેરેજ ફંક્શનમાં ગઈ હતી તો એમને ત્યાં વરાજો આવ્યો જાન લઈને ત્યારે એની જે એન્ટ્રી કરી હતી. એ શાશ્વત વિધિથી એન્ટ્રી કરી હતી ખરેખર આમ બધા બ્રાહ્મણો તૈયાર થઈને સાથે હતા અને એ અંદર એને લઈને આવ્યા તો આપણને એમ થયું કે ઓહ હો હો હો આ સો આ લોકોની એન્ટ્રી છે એમ અને કન્યા જયારે આવી ત્યારે કન્યાની આગળ રાધા અને કૃષ્ણ એનું પાછળ પેલું હતું ને વચ્ચે કન્યા હતી ને પાછળ બધા ધાર્મિક ડાન્સ કરતા કરતા આવતા હતા ખરેખર આવી એન્ટ્રી તો ક્યાંય મે જોઈ મને એટલી બધી ગમી એન્ટ્રી અને હવે તો વર કન્યા હાર પેરાવે ત્યારે કેવું મોટું ઊંચું સ્ટેજ રાખે છે એ સ્ટેજ ઉપર વર્ક અન્યા એકાબીજાને હાર પહેરાવે ને એટલા સારા સોંભતા હોય છે કે વાત પૂછો માં એમ ખરેખર અને જમારવારમાં તો કેટલી આઈટમો હોય છે કે આપણને એમ થાય કઈ રાખવી ને કઈ ન રાખવી ને ખરેખર જમીને જે જાય એ એટલા આનંદ પામે છે કે ઓહોહ શું આઈટમ હતી શું આઈ આમો હતી ગ ગણા ગણાને એટલી બધી આઈટમો હોય છે ઓ આપડે શું રાખવું ને શું ના રાખવું તો મને એમ થયું કે ના ના ચાલો બેન તમારી પાસે એમ થોડી સલાહ લઉં કે જમવાનું હું શું બનાવું શું રાખવું શું સારું લાગશે
હા
જરા મને કહેશો તમે
ચોક્કસ ચોક્કસ અત્યારે તો આમ તો કેરની સિઝન જો હમણાં હતી હતી હવે એક વરસાદ પડી ગયા પછી આપણે લોકો કેરી ઓછી પસંદ કરી તો એ ઘણા સ્ટોર કરીને નાખે છે તો કેરીનો રોસ હજુ સુધી બે દિવસ પેલા અમે ગયેલા મેરેજમાં તો ત્યાં કેરીનો રસ હતો બાકી જો તમારે કેરીનો રસ હવે એમ થાયને આ સિઝન જતી રહી છે તો અત્યારે મિક્સ હલવાો બધા બહુ જ સરસ બનાવે છે અંજીર ડ્રાયફ્રૂટ હલવો કેવાય એમાં મગજી માજુર હોય પછી પેલો ઘઉં નો શીરો હોય બધું મિક્સ કરી કરી થોડું થોડું થોડું થોડું બધું કરીને મિક્સ કરીને હલવો જે બનાવીને આપે આ હા હા હા મોઢામાં જે સ્વાદ આવે એનો અને ડ્રાયફ્રૂટ ખુલ્લા હાથે નાખેલા હોય બધા પછી અ રબડી બનાવવાની રબડી તો ચોમાસામાં ખવાય બહજ મજા આવે રબડી બનાવાય પછી પેલું દૂધપાક બનાવાય બાસુંદી બનાવાય આ બધું સરસ લાગે અત્યારે હવે ગરમી થોડી ધીમે ધીમે વરસાદને કારણે ઓછી થવા મળશે તો દૂધની આઈટમો વધી જશે બાકી અત્યારે બઉ બધા સ્ટોલ વધી ગયા છે પીઝા રાખે પાણીપુરી રાખે ચાટ ચાટ મસાલા રાખે કેટલું ચાટપુરી કેટ કેટ જેટલે આપણને યાદ ના આવે પાઉભાજી નું એક સેન્ટર હોય એક છોલે પુરીનું સેન્ટર હોય એમાંથી તમે જે કરવું એ બધું થોડું થોડું થોડું થોડું ખાવ ત્યાં તો તમારું પેટ ભરી જાય મેન કોર્સ સુધી જવાનો ટાઈમ જ નથી મળતો તમને પણ આ તો થઈ જમવાની વાત બાકી લગ્ન જે એક બા કરતા હોય છે વચ્ચે એવું થઈ ગયું હતું કે આ બાજુ લગ્ન ચાલ જુ જમણ વાર ચાલતો હોય લગ્ન ઉપર કોઈનું ધ્યાન જ પણ હવે લોકો શાસ્ત્રોક્ત વિધિ ઉપર વધારે ધ્યાન આપતા થયા છે પતિ પત્ની પોતાને એમ હોય છે કે ના શાસ્ત્રોક્ત રીતે અમારા લગ્ન થવા જોઈએ વિધિમાં બહુ જ એ લોકો ધ્યાન આપીને એક પછી એક વિધિને આટોકતા હોય એક વિધી છુટી ન જોવી જોઈએ ગોર માર જ પણ એટલું ધ્યાન આપતા હોય અને એક બાજુ સરસ મજાનું પેલું ચાલતું હોય ધીમું મ્યુઝિક ચાલતું હોય શ શાસ્ત્રીય સંગીત ચાલતું હોય જે માહોલ બને છે લગ્ન નો આપણે એમ થ જમવાનું તો કઈ એમ જમશો આપડણે આવા લગ્ન ક્યાં જોવા મળશે મારી દીકરીના લગ્ન માં એટલી બધી મજા આવી તી અને મારે દીકરી સાઉથ ઇન્ડિયનમાં લગ્ન કરેલા એ લોકોએ તો એ લોકોની વિધિ કેવી અલગ એકબીજા મમરા નાખવાના પેલા વર મમરા નાખે દીકરીમાં પછી દીકરી વરની મા એમાં મારી દીકરી તો બાળક ની જેમ એકદમ ઉત્સાહ આવી ગઈ મ મરા નાખતા નાખતા તો આખું ઓડિયન્સ જે હોલમાં જે બધા બેઠેલા હોય લગ્ન જોવા આવ્યા હોય બધા ખડખડાટ હસી પડ્યા પછી મારી દીકરી શર્માયને બેસી ગઈ કે આ તો મારા થી ખોટું થઈ ગયું. પણ એના હસબન્ડ ને પણ બહુ જ હસવું આવી ગયું ને આમ જાણે માયાળુ સ્મિતથ મોઢા ઉપર આવી ગયું હોય ને ઈ જે કેમેરામાં કેદ થઈ ગઈ થઈ ગઈ છે ક્ષણો જયારે અમે જોઈએ ને ત્યારે ક્ષણો યાદ આવે કે કેવા સરસ લગ્ન થયા હતા
અમે એ લોકો એવું કરેલુ કે લગ્ન કરવા અમે દી દીકરા ના ઘરે ગયા અને પછી રિસેપ્શન અમે અહંયા કરેલું રિસેપ્શનમાં મારી છોકરી ગરબામાં કાયમ નંબર લાવે તો એ ને રિસેપ્શન રિપ્શન પેલા ગરબા નું અ ગરબાના હઠ રાખવાનું ખુબ મન હતું તો અમે ગરબાને એને કોલેજ ના પછી એના સ્કૂલ ના બધા ફ્રેન્ડ આવેલા અને જે ગરબા કર્યા છે સાઉથ ઇન્ડિયનને એના સાસરિયાને કોઈને ગરબા નહોતા આવડતા પણ ધીમે ધીમે રૂજુનું જોઈ છે એની સાથે ગરબા કરતા બે કલાક નો પ્રોગ્રામ હતો એ ચાર કલાક સુધી લંબાઈ ગયો બાજુ પાઉભાજી અને ગુલાબ જાંબૂ જમવાવામાં હતા અને આ બાજુ ગરબાની નાઈટ પણ જમવા બાજુ કોઈ જ ું જ નહોતું ને ગરબા માંથી નીકળતું જ નોતું કોઈ એટલા સરસ ગરબા સ્ટેજ ઉપર પ્રોગ્રામ કરેલો કે હો પોપતાની તૈયાર કર્યું એ પીરસે એમાં મારી છોકરીએ એક ડાન્સ કર્યો હતો આ હા હા હા અમેયે ગરબામાં કાયમ નંબર લાવતી ને શાસ્ત્રીય ડાન્સ પણ એને બહુ તો એનો ડાન્સ જોઈને બધા ખુશ ખુશ ખુશ થઈ ગયા અને ઈ જે અમે બધું મેમરી રાખી છે પેનડ્રાઈવમાં અમે બધું લઈ લીધું છે ફોટા તો છે જ પણ પેન ડ્રાઈવ બે ત્રણ બનાવી દીધીછે કે એકાદી કરપ્ટ થઈ જાય તો બીજી આપણી પાસે પેન ડ્રાઈવ રે જયારે જોઈએ ને ત્યારે અમે તાજા થઈ જઈએ એટલે આ બધું ખુબ અગત્યનું છે ખરીદી માટે પણ અમે સારા સારા સ્ટોરમાં જાત જાતની જગ્યાએ ફરીને યુનિક બધી વસ્તુઓ ખરીદી હતી તમે કયો તમે હવે શું કરશો આ બધું સાંભળીને તમે કઈ ફેરફાર કરવા માંગો છો તમારી બધી પ્લાનિંગમાં
અરે ના ના ના તમારો આઈડિયા મને બહુ જ ગમ્યો બહુ જ સરસ છે હવે હું આના ઉપર ખુબ વિચારીસ મજા આવી ચાલો હવે હું અત્યાર